હેલો
હલો
કેમ છે.
બસ સારું તારીખ કેમ છે.
મને પણ સારું છે શું કરો?
હમ કઈ નઈ હવે જમવાનું કઈ .
ઓકે તો જમવાનું બનાવતા લાગો છો ને.
હમ! જમવાનું હું રવિવારે બનાવ મમ્મી ના એટલે.
કે તો શું વાસન ઉટકી રહ્યા છો કે?
ના ના હાથ ઘોતો હતો.
કઈ નઈ જેસ્ટ વાસણ નો અવાજ આવ્યો હોય એટલે પૂછ્યું.
પાણી નો આવ્યો છેધું પાણી વાળા પડતું હોય ને એટલે. બસ બે એટલે હમ.
ઓકે તો એક જગ્યા શાંતિથી બેસવું છે આપણને.
હમ હ બેસી જાઓ ને.
ઓકે નેટવર્ક હસે એવ જગ્યા.
હા હા! હમ શું કરે બાકી?
બાકી કઈ નહી જો શાંતિ સંડે છે તો શાંતિ જોઈ.
હમ નથી કં જવાનું?
હમ થોડો ઘણો વરસાદ આવતો હોય છે ને તો. નથી કઈ બહાર જવાનું મન.
હમ, તો વરસાદમાં તો જવાય. ના ના અહિયાં થોડોક આવ્યો હતો વચ્ચે મતલબ બે ત્રણ દિવસ પેલા. આજે સવારે જરીક જરીક આવ્યો હત છ ટાકાની.
વરસાદમાં શું કામ જવાય ખોટી શરદી થઇ જાયને.
અરે તો વરસાદમાં તો સારું ને ફરવાની મજા આવે વરસાદમાં.
એ તો ફોર વ્હીલ હોય તો ટુ વ્હીલમાં કેમ મેળ આવે.
ટુ વ્હીલ માં જ મજા આવે ટુ વ્હીલ માં. ફોર વ્હીલમાં તો ખબર ના પડે ભારે વરસાદ આવે. હા હા! દેખાય તો એમને વિડીયોમાંય દેખાય નને તો. ફોન માં આપડે જોયું તો ના દેખાય.
બધી વાત સાચી. તો ટુ વ્હીલ માં ફરવા જવાનું બીજા દિવસે પછી તાવ આવે ને શરદી થાયને એની દવા લેવાની.
કઈ ના થાય એમ થોડી થાય કઈ.
થાય જ ને.
ફરવાની મજા તો ટુ વ્હીલમાં જ આવે ને ફોર વ્હીલમાં થોડી આવે. એટલે આમ દૂર જતા હોય તો વાત અલગ છે બાકી તો નજીક નજીક માં તો ટુ વ્હીલમાં જ આવે એમ.
ના ટુ વ્હીલર માં મજા આવે એ વાત સાચી બટ વરસાદમાં છે ને બીમાર તો થઈ જ. જઈ એ ક્યારેક.
એ હોય. કય આપડે થોડી કાયમી કાયમી જતા હોય કાયમી કાયમી બીમાર થઈ જાયે.
એ વાત તો સાચી તમને વરસાદ બહુ ગમતો લાગે.
હમ વરસાદ હોય તો સારુંય એમ થોડો થોડો બોવ નહી.
હમ.
કે તો પછી કીચડ ને ગારું બધું દેખાય એનું શું.
અરે કીચડ ગારો તો આ રોડ ઉપર થોડી દેખાય. રોડ ઉપર દેખાય હમ.
મતલબ સાવ રોડ ઉપર નથી કહી રહી.
હા હા. તો ફરવા જવાની જગ્યા મતલબ કઈક એવું હોય મતલબ ડુંગર ને એવું હોય.. તો પછી વપરી કાઢવાનું કે પછી બીજું કઈ ખોલવું એમ.
એક વાત કઉ.
હમ.
ઘર ની બહાર નીકળવાનું જ મન ના થાય વરસાદ હોય ને એમ થાય ગેલરીમાં બેઠા બેઠા બસ પાની જોયા રા.
હમ તો પાણી તો બાથરૂમમાં બેસીને દેખાય.
હય જોતો કાંઈ કેવાય એમ નથી. વરસાદ ના પાની માં ને ઘરમાં.
એ વાત હોચી હે જોવાની મજા આવે હાચુ તો ખાલી મજ. કરુ પણ આમ બહારે જઈ તો મજા આવે એવું.
સાચે ગજબ છો.
હમ.
સારું બાકી કેવો શું પ્લાન છે આ સંડે નો.
હજુ તો કઈ પ્લાન નથી હમણાં અહીંયા હતું ગ્યાં કેટલા બે ત્રણ દિવસ. પેલા હતું બહાર જાઉ હતું. મતલબ બધાય ગ્યા તા પ્રતિક ને હર્ષ ને બધાય. પ્રદીપ ને બીજા ફ્રેન્ડ છે ને બે ત્રણ અહિયાં હતું મતલબ કચ્છ. કાર્નિવલ કેવાય સાંસદ કાર્નિવલ. ના પછીમાં હું ના ગયો મોડું થઈ ગ્યુ તુ એટલે. કચ્છ કાર્નિવલ અ સાંસદ કાર્નિવલ કેવાય મતલબ.
હા.
હમ એમાં.
કે ત્યાં ગરમી કેવું? ઓછી થઈ કે ન થઈ?
હ હ ઓચિત થઈ ગીયું.
હમ. પવન નો અવાજ આવે છે ઘનો. બહાર પાછું
ના ના બારીક બે છે
હોવ.
હમ.
હમ પણ વોઇસ જાજો આવે બેકગ્રાઉન્ડમાં.
હલો હવે આવ બંધ કર નાખીએ.
હા આવે છે હવે વ્યવસ્થિત.
હમ.
સારું બાકી ગામડે ક્યારે જવું?
ગામડે
ક્યારે જવાના છો? સાતામાટામાં જવાના એ ઇચ્છું ન
હા એ તો સત પાઠણમાં જોવ છું હજુ તો નક્કી ન મતલબ કેમ?
ઓકે.
હમ-અ
બાકી હમ ત્યાંથી તમારું ગામડું કેટલા કિલોમીટર થતું હશે મતલબ?
હછ-હમ- અઈયાથી થાય ચારસો જેવું કિલોમીટર થતું હશે. ચારસો ચાડા ચારસો. હા. સાંજે બેસી જાઓ તો સવારે પછી જાઓ. હમ-હ હ
ઘણો દુલટાય તો તું
હમ. પ્રાઈવેટ બસ એક જ છે એવું હોય. મતલબ હા સોમનાથ ટ્રલ્સ વાળા ની બે ત્રણ બસ એની લગભગ જાય. બાકી બધ મતલબ આ ન ગવરમન્ટ ન એ.
ઓહ આખી રાત ગવર્મેન્ટ નો લેબોસ્ટમાં કેમ કાઢ્યું.
એવું ને ગવર્મેન્ટની બસમાં મતલબ સ્લીપર આવે ને.
સ્લીપર હોય તો એ મતલબ ફેસિલિટીસ ના હોય બધુ એમ.
હ બોલવો બસ આવે હે બોલવો.
એવું છે.
હ.
તો તો એ ટ્રાવેલ છે એવું થઇ ગયું નહીં.
હા કેવાય તો ગવર્મેન્ટ જ ને ગવર્મેન્ટ ની છે તો મતલબ સી એસઆરસી.
હમ તો એનામાં ચાર્જિંગ પોઈન્ટસ ને બધું અવેલેબલ હોય છે.
હમ બધું અવેલેબલ હોય છે.
તો તો તવા જેવું મતલબ સોફા સિસ્ટમ હશે ને?
હા હા એવું જ એવું જ.
હા તો કેમ ગવર્મેન્ટ નું નામ આપ્યું છે.
ગવર્મેન્ટની બસ ન સોફા ના હોય.
અ મે તો. એટલે તમને ખબર હો છે મેં અત્યાર સુધી નથી જોયું. પ્રાઈવેટ ટ્રાવેલ્સ હોય ને લોંગ રૂટ ની એમજ જોયુંને.
હા. અત્યારે જે બોલવલ બધી આવે છે ને એમાં મતલબ એસી વાળી ગાડીઓ હો બધા માં સ્લીપર છે જ. તો સ્લીપર ના કે હ પ્રાઈવેટ જેટલા જ હોય કનાથી વધારે. અરે તો ગવર્મેન્ટને ગવર્મેન્ટ ચલાવ તોને ગવર્મેન્ટ જ કેવાય ને.
તો પછી સરકારી વસ્તુ હોય તો પછી એટલે ચાર્જસ તો ઓછા રકાય ખાય
અને એ તો પછી ફેસિલિટી જોઈ નેછ ચાર્જસ ઓછા જોઈ બધું કેમ થાય
હમ રાઈટ.
હ તો પછી બાકી પછી ડબ્બા આવે લોકલ. સમમાં જવાનું. તો ચાર્ દસો અછા નુકસાની વધારે એના જેવ.
મતલબ એનામાં જવાનું બીજા દિવસે એડમિટ થઈ જવાનું
હા એન્ટ્રી અમારી સલામતી તમારી એ ન એવ
રાઈટ તાકી જવાય યાર એમાં સાવ ટ્રાવેલિંગ કરવું એટલે હાર્ડ લાગે ને બહુ
હમ્મ ડબ્બામાં તો એમ જ હોય લોકલ આવે છે જે ગુર્જર નગરી આવે પછી એક્સપ્રેસ આવે ડિલક્ષ એક્સપ્રેસ આવે છે એમાં
હમ્મ નામ સાંભળી ને તો એવું થાય એક્સપ્રેસ એટલે કે કેવી સરસ ની હશે નહી
હમ્મ પણ પેલા કરતા ઘણું બધું સુધરી ગયું હોય હવે મતલબ થ્રી બાય ટુ જે બસ આવતી ને જે સાદા એમાંય પછી હવે નવી સિસ્ટમ આવે કે ટુ બાય ટુ પણ આવવા માંડી છે એ પણ સ્લીપર ડી સોરી એસી વાળી અને ઉપરથી મતલબ પુષ બેક વાળી સીટ હ મતલબ લાંબા થઇ જાય ને સીટ થોડી હ
હમ્મ હમ્મ
હાફ લાંબી થઈ જાય ખબર એવી રીતે
હા એ પેલા ટ્રાવેલ્સ છે એ રીતના આવતી
હા એ રીતે મતલબ ગવર્મેન્ટમાં આવી ગઈ છે એમ
અમમ મેં લાસ્ટ ટાઈમ બસમાં ટ્રાવેલિંગ એટલે તમે ડબા એમાં ટ્રાવેલિંગ કર્યું હશે ઉ સાવ નાની હતી દસક વરષની ત્યારે
હ
પછી નથી કર્યું ક્યારે એટલે કોઈ આઈડિયા નથી
ત્યાં કે બસ અલગ જ છે બધું
ટ્રેનની ફેસિલિટીઝ એમ તો હમ્મ સરસ આવે છે હા બટ જનરલ માં અને લોકલમાં આવે નહી
ના ના સેકન્ડ થર્ડ એસીમાં એ વાંધો નો એમ તો સેકન્ડ એસીમાં
હા એમાં સરસ આવે છે ફેસિલિટીસ બાકી જનરલ જે ડબ્બા છે ને એમાં લોકલ ની જેમ કરી નાખ્યું હસ
સેમા
ટ્રેનમાં
હા ટ્રેનમાં આવા બધા આવવા માટે આવ
હા બુક કરેલા સીટ્સ હોય ને તોય ગમે આવીને બેસી જઈ દે
એ તો પછી ઊભા થઈ જાય આપણે હર્ થર્ડ એસી સેકન્ડ એસી વાળામાં જે સ્લીપર હોય એમાં બચછે ઊભા થઈ જાય ને માણસો
અરે ઉભા હા ઉભા તો થઈ જાય પણ રાતના ને છે ને ત્યાં સીટના ના નીચે જે જગ્યા હોય ને સ્પેસ હોય એ ત્યાં સુઈ જાય પછી આપને ઉતરી પણ નાસે કે ઉઠે
તો મારથી પગ મૂકી દેવાનું તો પછી ઉભા થઈ ગય મે હું હું તો ગયો તો સેકન્ડ સીમાને હા હું તો ગયો સેકન્ડ એસી ત્યાં તો ક હતું મતલબ લિમિટેડ સસી તો એજ બાકી શું ટીટી આવે ને એમ તો ટીટી કાઢી નાખે
તરે કાઢી નાખે કાલી એટલી વાર માટે છે એટલે ફોલ્સ સેકન્ડ ને થર્ડ એસી એ જ છે વ્યવસ્થિત એકદમ બાકી જે જનરલ ડબ્બા હોય ને હા એસી વાળામાં ના આવી શકે
એમાં હુ નથી ગયો બાકી એમાં હ નથી ગયો બીજે આવે છે ને થોક થોડાક માટે જ ગયો છો જનરલ ડબ્બા આવે ને મતલબ જુનાગઢ થી વેરાવળ એટલામાં. એમાં તો આરામ સીટ મળી જાય એ જનરલમાં તો ફૂલ ભરી જ હોય એમાં થોડી કઈ કેવાય કોઈને.
હા લોકલમાં તો કેવી ધક્કાબુકી થતી હોય મુંબઈ જેવી સિટીમાં તો વાત ના પૂછું.
હમ્મ ત્યાં તો જગ્યાય ના મળે અંદર જવાની.
સાચી વાત છે લોકલ ટ્રેન હોય ને બે મિનિટ નું ટાઈમ આપ બે મિનટ ઉભી ના રેય ઇલેક્ટ્રિક સિસ્ટમ હોય ને ગાય ગ મતલબ ઉપડી જો બહુ ફાસ્ટ હોય.
એમ નહી હું વિચાર કરું કે એના દરવાજા ઓટોમેટિક આવે ખબર
હા.
તો વચ્ચે માણસ ચડતા હોય દરવાજે કેમ બંધ થાય.
ઘણા ના ના હલવાઈ જાય કેટલાય.
હા.
હા.
હમ્મ.
તે છેને કેટ કેટલાય લોકો એવી રીતના મરી જાય છે ખબર છે મતલબ તમે અને પાછું ત્યાંની લાઈફ સ્ટાઈલ એવી રીતના છે કોઈ મરીન પણ પડ્યું હોય ને તો એકબીજાને ટાઈમ ના હોય. કોણ મર્યું નહી જો પણ.
હમ્મ હમ્મ હમ્મ. એના કરતા શાંતિ સારી સારી. સિટીથી દૂર હૈ.
સાચી વાત છે બટ મતલબ કેવા શું માગો?
અરે એમ ક શું મતલબ મેગા સિટી મોટી સિટી બ ના જવાય એમ.
હા બસ એમ કેયો બાકી મને એમ થયું કે શાંતિ સારી. અ મતલબ ગામડાનું કેવ છે કે
હા મને એવું જ લાગ્યું તું એવું સમજીશમ
હા તો એટલે તો પૂછશું તમને મેં.
હ ગામડામાં એવું કઈ મતલબ કઈયું હોય તો આખું ગામ ભેગું થઈ જાય છે. એટલે ગામડામાં શું આ માણસાઈ વધારે હોય
હા.
શું કેવું?
સાચી વાર છે.
હમ્મ અને સિટીમાં એ ના હોય ગામડામાં એ વધારે હોય થોડું આમ. કો એને થોડુંક થયું હોય કઈ પણ વાંધો આવ્યો હોય આખા મતલબ બધ ભેગા થઈ જાય એમ.
સાચી વાત છે.
હ અ સિટી માં બાજુના ઘરમાં કોઈ મારી ગયો હોય તે ખબર ના હોય બાજુ વાળાને.
સાચી વાત છે બધી તમારી પણ છે ને ગામડામાં બધી વાત. માં એકી હોય છે કોઈ જગ્યા ઝઘડો થયો હોય કોઈને કઈ લાગ્યું હોય.
હમ્મ.
એમાં પાછું લેડીઝ તો પંચાયત કરવામાં એ ઓછી પડે એમ નથી ને એમાં.
હમ્મ હમ્મ. તો પાસો વાતો તો કરે ને પછીીધ મતલબ બધા વાતો કરે મતલબ ક્યાંય અહિયાં થયો છે અહિયાં એવું થયયો છે એવું
જો કહું તમને સિટીમાં કોઈ એક્સપાયર પણ થયું હોય આજુબાજુને ખબર ના હોય કોણ એક્સપાયર્ડ થયું શું છે શું નહી
હા હા.
પછી કોઈના ઘરમાં કઈ પ્રોબ્લેમ થય હોય કે ગમે એ પ્રોબ્લેમ હોય. આજુબાજુ ને કઈ ખબર જ ગામડા માં બધા ને આખા ગામ ને ખબર હોય.
એ સાચી.
સારું પણ એટલું જ છે ને ખરાબ પણ એટલું જ છે એના જેવું છે. એમ તો એક જોતા સારું જ છે બસ ફેસિલિટીઝ ઓછી હોય
હ હમ હમ હ
જો તમે નાનપથી ગામડામાં રહેલા છો મતલબ હોસ્ટેલમાં રહ્યા છો ટ ગામડામાં તમને ત્યાંની જ લાઈફ સાઈલ ગમશે
હમ
પણ જે સિટી માં જ ઓલરેડી રહેલા હોય એમને ક્યાંથી ગમશે અવેલેબલ જે ટાઈમે જે જોતું હોય એ વસ્તુઓ ના મળે ને
હમ હમ હમ એ વાત સાચી
તમારા મમ્મી અ મતલબ મમ્મી ને પાપા એ સાઈડ થી જ છે ને સોમનાથ સાઈડ થી જ
હમ હમ હ
અ મતલબ મમીનુંું ગામ
બાજુમાં જ છે તો થોડુંક દૂર જ ગામ છે પપ્પાનું ત્યાંથી લગભગ વીસ પચીસ કિલોમીટર જેવું થાય
ઓકે મતલબ ઓમ સોમનાથ સાઈટ ના છે બંને પણ ગામડાના છે ને એમ હમ ઓકે સારું
હમ
બાકી બોલું અરે થયું કઈ નહીિ તમે કેવો છો શાંતિ વરી લેબ સારી એટલે જસ્ટ વિચાર આવ્યો કે સિટીમાં રહેવું તમને કે એટલું બધું કર તો નને વમ
હા એચલી મતલબ હોરુંય એવું કઈ નથી
ગામડા જેવું નહિ ગામડા માં વધુ મજા આવતી હશે
ના ના એવ એવું એવું કઈ નહી આપડે તો બધામાં ફાવા એવું છે જ્યાં પણ નાખો ગામડું સિટી
હા મને એમ તો ગામડામાં હોરવે ખરા ક્યારે ખબર માન બે દિવસ કોઈના ઘરે જવાનું કહીએ ને તો સાવ નથી ગમતું કારણ કે ત્યાં ગયા પછી બધા એવા ભેગા થઈને બહેન સામે જોવે એને વાત કરે ને
હમ
ના ગમે મતલબ
હમ
હમ પણ સા આપડે તથી ભા થાયને પછી બહાર પણ ગયા હોય ને તો એક બે દિવસ અમની વાત ત્યાં થતી હોય અમની બહુ હતી કા અમની છોકરી ક હતી કા ઈ એવી હતી તેવી હતી સારું તો સારું ખરાબ તો ખરાબ બોલે એવી રીતે એટલા હોય છે મતલબ એનાના આપણા નેચરમાં ફર્ક પડે ઘણ એમ
હા એ તો અત્યારે સિટી માં ચાલુ થઈ ગ અહિયાયા ની પંચાયત ત્યાંને ત્યાંની પંચાયત ત્યાંને ખરે જ છે ને નથી કરતા
ઘરે તો છે વ્યવસ્થા છે તમારી
ગમે ત્યાં જાવ તમે એ બધી સિસ્ટમ ચાલુ થઈ ગઈ પંચાયત વાળી
ચાલ રાખેને
હા કેમકે સોસાયટી સટી હોય એ ે સોસાયટી હોય કોઈ પણ સોસાયટી હોય બધા ઓળખતા હોય બધા ઓળખતા ય એકીજા એકજા એકબીજાની મતલબ કઈક કઈ કઈક કઈક વાતો ચાલુ જ રાખે ભું એમ
એ વાત તો સાચી અરે હા એ બધી વાત તો જવા દઉ ક્યા આપને કામ લેચા હ હૈ અ
છેી
મોબાઈલમાં છે ને અ વિવો અમને એક મોબાઈલ લાવ્યો છે કઈક પંદર હજાર નવસો નવાનું કંઈક બતાવતું હતું કે ચૌદ હજાર નવસો નવાનું કઈક
હમ હમ
તો આઠ એકસો અઠ્ઠાવીસ
હા
વિવોનો છે
હા હા કઈ મતલબ શું નામ હતું મોડેલ ખબર
એ યાર મેં સ્ક્રીનશોટ તો લીધે તો હું પછી મોકલીશ એમ તો વિવો ના મોબાઈલ સારા આવે છે ને હેંગ નહીં થાય તો હોય કે થતો હશે
ના ના મારો પાસે છેને લગભગ ચાર પાંચ વર્ષ થઈ જશે હમણાં
એકસો એકતાલીસ છે કે બસો છપન છે વન ટુ એટ છે
હા એકસો અઠવીસ યાર બસો છપન એટલા હ અ્યા હતા એકસો અઠ્યાવીસ સુધી એમાં હસ્ટ વર્જન હતું એવું
હો એ હોવે
હમ
ઓકે આઠ એકસો અઠાવીસ હશે ને
હા આઠ એકસોો અઠ્યાવીીસ મતલબ ત્રણ જીબી એક્સપેન્ડેબલ થઈ શકે મતલબ ખબર એવું હ રેમ કન્વર્ટ થઈ જાય સ્ટરેજ તો મતલબ આઠ પ્લસ ત્રણ ત્રણ થી ચાર મતલબ બાર જીબી વાળે એવી રીતે
ઓકે મારો આ મોબાઈલ મારશે ને ક્યારેક કોલ થાય ક્યારેક થતો નથી બાર પાંચસો બાર છે ખબર નહ યાર શું પ્રોબ્લેમ છે હા નવું હોય તોય રેડમી નોટ થર્ટટીન પ્રો મેક્સ
હ તો હાલ હો જ ને એમાં કેમ પ્રોબ્લેમ આવે હમણાં તો લીધું હોય
ખબર નહી એટલે સ્વચ ઓફ કરીને ઓન કરું ને તો ચાલુ થઈ જાય પાછો કોલિંગ નહી બાકી એક બે કલાક થાય ને પાછો ઓટોમેટિક બંધ થઈ જાય પછી નેટ ચાલે એટલે વાઈફાઈ ઉપર નેટ ચાલે સીમ નો સિમ બતાવે
એવું કેવું
એજ વિચાર કરે એમ છે એટલે અહીયા વાઈફાઈ સિસ્ટમ છે ને એનો વાય ચાલે મોબાઈલમાં વાઈફાઈ થ્રુ બાકી મોબાઈલ નું કઈ ચાલ નથી એમ એન્ડ હા નેટવર્ક નો બહક
સિમ કાર્ડ ના સ્લોટમાં પ્રોબ્લેમ હોયને નેટવર્ક બરાબર હોય તો હ
કેને ખબર એમ તો જીવો ન સિમ કાર્ડ છે જીઓની રેન્જ તો લગભગ ઓલ ઈન્ડિયામાં બધી જગ્યા આવે છે ગામડાઓમાં પણ આવે છે તો અહીિયાંયા પણ આવતું જ
તો ફોન માં વાંધો છે
લાગે છે એવું પાછું એમાં મારી પાસે એકસ્ટ્રા નો મોબાઈલ હતો વન પ્લસ સેવન એમાં એજ કંઈક આઠ બસો છપ્પન હતો. તો એ મમ્મી ને આપી દીધું યારને હવે હું હલ.
ઓહ.
એટલે. આવેને હો એટલે તો વિ નું પૂછ્યું ને મેં કેવો ક આવે છે એમ.
કયું મોડેલ કયું હોય તો ખબર પડે એ આમ બાપ હોયને તો.
હું એવું લાગે ને તમને સ્ક્રીનશોટ મોકલી દઈશ કારણ કે છ એકસો અ્ઠાવીસ ને ચાર એકસો અઠ્ઠાવીસ ન કામું છે એટલીસ્ટ આઠ તો હોવા જ. હા એટલે જ આઠ એકસો અઠવીસ તો હોવો જ જોઈએ પછી તમને ખબર છે. એમના મોબાઈલની પ્રાઇસ બહુ વધી ગઈ છે એટલે એપલ ના મોબાઈલ ને જ નહી. આ એન્ડ્રોઈડ મોબાઈલ ની પણ વધી ગઈ હ ખબર છે.
હા અમે સાહેબડો છો. તો ખબર છે કેટલા વધ્યા વધી ગયા છે.
અરે ત્રણ ચાર ત્રણ ચાર હજાર વધી ગઈ એ કંઈક.
ઓ હો.
હા.
ઘણા.
સારું થયું તમે પેલા જ મોબાઈલ લઈ લીધો.
હા અને બ બેટરી સારી હા હો સેવનનની.
સારું કેવાય.
હા મેં હમણાં મૂવી જોયું હતું વચ્ચે. ત્રણેક કલાક જોય ખબર અઢી ત્રણ કલાક વાળું કેટલા ટકા બેટરીતરી ખબર. બાકી વિડીયો વધ વધ આઈફોનમાં પણ ખાલી અગયાર ટકા બાર. ટકા એવી ઉતરી બે બેટરી ખાલી.
બઉુ સારું કેવાય ને બાકી આઈફોન ની બેટરી એટલી બધી ના ચાલે.
સેવટીનવ મ લાગે ચાલે મે પાછું બે વખત ટ્રાય કર્યું બે વખત બીજું કઈક અઢી કલાક મે જોયું તો પણ અગિયાર ટકા ઉતરી બેટરી ખાલી.
બહુ જ સારું કેવાય.
હા મતલબ સારું મતલબ બેટરી સારી હ સેવનટીન ની.
ઓકે એ કેટલા થઉઝન્ડ નો આવેલ છે.
એક મેધું સેવટી ફાઈવ લેવુ.
સેવન્ટી ફાઈવ કે સેવન્ટી એટ ક એક બોલ્યા હતા રે.
હા હા.
હમ. સારું જોઈ બાકી એવું પણ એવું જ લઈ લઉ.
હા પણ હા પછી બીજું કઈ બદલો બ બધી એપ્લિક ના ચ ખબર ને.
હા હા એ નહી. એ તો ચાલો એ તો ખાલી ફોટોસ વિડીયોઝ હા ફોટોસ વિડીયોઝ કીધું.
હા.
પણ એની રેમ નહ કેટલું આવે છે મતલબ. આઠ એકસો એકાવસ છે કે આઠ બસ
બસો છપ્પન બે વેરન્ટસો છપન નો આવ બ સારા ફીચર આપી દીધાેવ બધામાં મતલબ ફ પ્રોમાતા સ પ્રોમા આવતા ને એવા બધા બે વે સેવ આપી દીધા હે. એ લોકો. કેમ કે દીધું. પછી વન ટ્વેન્ટી હટ્ઞ રિફ્રેશ રેટ આપી દીધો હાઉ સ્મૂથ લાગે ફોન એ બધ ઘ બધા ફિકચર બીધા હ બે કેમેરા બ ટે ના દીધા સારું હોય.
ઓહ બહઉુ સારું કેવાય તો તો.
બો સારું
અ હમ વધુ વખાણ ના કરો
હ
કેતા હોય બધું વખાણ ના કરે
મારા ફોનમા નથી કરતો હું તો બીજાના ફોનમાં
તો બહુ સારું કેવાય
હા
અરે હા કચ્છની દાબેલી બહુ ફેમસ છે.
હા અચ્છા ને
બીજી કઈ વસ્તુ ત્યાંની ફેમસ છે?
કચ્છ ની દાબેલી વધારે ફેમસ છે બાકી એક ગામ છે, આગળ હિરડિયાળા ત્યાંનો માવો ફેમસ છે માવો જે દૂધ નો માવો બનાવે ને
હા હા
હા એ માવો ફેમસ છે.
ઓકે
બાકી તો મતલબ કચ્છની એવી તો વસ્તુ ફેમસ છે મતલબ જે હેન્ડ હેન્ડીક્રાફ્ટ આવે ને હેન્ડીક્રાફ્ટ
હમ
હા એ પણ પણ ફેમસ છે તો
ન કચ્છી વર્ક પણ ફેમસ છેય
હા હા એજ એજ કચ્છી વર્ક હો હેન્ડીક્રાફ્ટ આવે કચ્છી વર્ક એ જ હા એમાં તો હેન્ડીક્રાફ્ટ હા થી બધું વણીલું ને એવું બધું આવે એ પણ સારું આવે.
ઓકે.
જોયું નથી મતલબ ટ્રાય નથી કરી પણ સારું આવે છે એવું.
હમ મેં જોયું છે ને ત્યારે એ તમને નથી ખબર એમ.
શું?
મેં જોયેલું છે કચ્છી વર્ક ને કેમ કરતા હોય ને તમને નથી ખબર.
એવું એવું ખબર આપડે મતલબ લીધું નથી એવું કહું છું ટ્રાય નથી.
હ ઓકે. સારું બાકી બોલો.
જમી લીધું બાકી છે?
ના જમવાનો તો બાકી છે મે કીધું આજે સન્ડે છે તો તમે ઘરમાં એ શું તો.
વાત કરુ એમ ઓમ તો ટાઈમ નથી મળતો વાત કરવાનો.
હમ. બરાબર.
બઉ કામમાં બિઝી રહ્યા ને તમે એટલે.
એ વાત તો છે હો તમારી. કામ તો કરવું પડે ને. કામ વગર પૈસા કેમ આવશે?
હમ રાઈટ કામ વગર છે જ શું લાઈફમાં ની
ના એવું નથી કામ તો કરવું પડે ને એવું કવુ છુ.
હા તો કરવું જ પડે ને બાકી પૈસા ક્યાંથી આવે ખાસું શું એમ.
હા ખાવા માટે તો બધું કરવું પડે બાકી ખાવાની જ ભગવાનને સિસ્ટમ ન આપી હોય તો કઈ કરવું ના પડે.
એ તો મારા માઇન્ડમાં કેટલી વાર વિચાર આવ્યો કેટલા શોખ નઈ આપના.
હમ.
હા ખાવું ઓલું ખાવું આવા કપડાં લેવા ઓલા કપડાં લેવા. પછી આમ ફરવા જવું. ઓલી ગાડી લેવી ને.
એવું કઈ હ તો દઈ તો પછી તો મારા શું કરે કઈ ના કરે એમ. પેલાનું જીવન સારું હતું આમ
કાઈ નઈ ફળ ફૂલ ખાયને ઠેકી ઠેકીને સુઈ જવાનું બસ.
જંગલમાં જીંગા લાલા હું
બસ હૂબ હૂબ કરીને પછી ખાય ફળો ને આ ને તેને મતલબ ખાવાનું કેવું સારું કઈ ઉપાધિ નઈ કઈ ટેન્શન નહી નઈ કઈ જોબ નઈ નોકરી નઈ કામ નઈ લોડ નઈ સ્ટ્રેસ કઈ નઈ
એવી શાંતિ ભરી લાઈફ હતી યાર એ લોકોની.
તો.
જીવતા પણ કેટલા એ લોકો.
હા તો પછી.
હમ ઓય ઓય તમારા દાદી પણ ઘણી એ જ ના છે ને.
હા તો તો એકસો દસ જ કરશે એકસો દસ.
એકસો દસ.
હમ પાંચ દસ તો આરામ.
એટલા બધા વર્સના. એમ કેમ એ માનસોની લાઈફ તો હન્ડ્રેડ જ છે ને હન્ડ્રેડ ઇયર જીવે.
મતલબ ઈ એવરેજ છે ને એમાં કોઈ એકસો પાંચ હોય કોઈ એકસો દસ હોય કોઈ એકસો પંદર હોય કોઈ એસી પણ હોય નેવું પણ હોય
હમ ભગવાને આઈ થિંક એક્સ્ટ્રા ની લાયપી લાગે અમને
હમ
એમ તો ચાલી ફરી શકે છે રાઈટ
હા હવે દેખાવાનું ઓછું થઈ ગયું સાંભળવાનું ઓછી થઈ ગયું એવી રીતે હમણાં સુધી કરતા ત્રણ ચાર વર્ષ પહેલા સુધી બનતી હથી વધુ કરતા હોય એ નેવું પંચાનું તો છે ત્રણ કિલોમીટર દૂર જતા ચાને
ઓ હો નઈ પણ પેલાના લાઈફમાં જો એ લોકો પાસે ના સાયકલ હતી કાઈ ની જા જવું હોય તા ચાલી જવાનું ફ્રૂટસ ખાવાના પછી ઓરિજનલ ઘી આવે
એ જ છે ખાવા પીવાનું અત્યારે દાબેલી ને વાડાપાવને પાણી પુરીને એવું બધું ખાવું હોય કેમ કે બધું પીજા ને ત્યારે બીજા ક્યા હતા
રાઈટ યાર બધી ચીજ વાળી વસ્તુ ઓ જ ખાઈ હોય
તો બધું ફાસ્ટ ફૂડ ઉપર આવી ગયું જીવન તો પછી ફરક તો પડવાનો ને પેલા માણસો સો અત્યારે એસી નથી આપી શકતા કોઈ આ બધું થાય છે એના રીતે થાય છેને મતલબ હાર્ટ એટેક વધી ગયા છે ને એવું થતું જ ને બહુ ઓછા કેસ થતા હાર્ટ એટેક વાળા અવ વધી ગયા જોયું તું કેસ હાર્ટ એટેક વાળાને મતલબ નાની
અત્યારે હારટ અટાક છેષન પચીસ થી ત્રીસ વર્ષની એજની વચ્ચેના લોકોને છે ને જ જાા મ જાય
હા હા એજ ને ખાવા પીવાનું બધું બદલી ગયું છે શું કરવાનું અત્યારે મેં ઘણા બધા જોયા મતલબ મેં હા હા
અરે નેટવર્ક બે વાર ગયો તમારો થોડીક વાર પહેલા પણ ગયો તો આમના પણ પાછું કે વ
પાછ હોય
હા આવે છે બોલો
હમ મે જોયું મતલબ ત્રણ એના કઈક રિલેટ હો્યા ખબર પોલીસને ભરતી આવે છેી
હા.
હા એમાં મતલબ ગ્રાઉન્ડ દોડવાનું રનિંગ કરવાનું.
હા.
તોુ બુ માણસો ગ્રાઉડ પાસ કરીને ડાયરેક્ટ મતલબ ખાલી રેસ્ટ કરતા હોય ને ત્યાં હટેક આવી ગ છે બે ત્રણ કેસ જોયા ચાર પાંચ
હા હા હા એવું તો જીમમાં વર્કઆઉટ કરે ને એમને રેસ્ટ કરવા બેસે ને તો ત્યાં ત્યાં હાર્ટ એટેક આવે
હ
અરે એ ખબર છે નાના છોકરાઓને પણ હાર્ટ એટેક આવવા માંડ્યો હોય
તો બધું બદલાઈ ગયું છે
હમ આ તો ફાસ્ટ ફૂડનાલી દેશ થતતોય
ખાવા પીવાનું બધું બરાબર ના હોય તો શું થાય
હા
ોાવ નથી જોયું ઘર નું શાક તો વાવતું જ નથી સબજી સબજી બનાવી હોવી કોઈને ભાવું જ નથી બોલો
એ વાત સાચી છે તમારી.
હમ. બાકી અમુક અમુક જે પેલાના મતલબ જે ઓલા બો શરિર માટે સારા બધું મતલબ
હમ.
શાકભાજી જોઈએ .
તમારી વાત તો સાચી છે પણ જો પનીરને એવું કહીએ ને આપણે પંજાબી ખાય ને તો ઈ કઈ મતલબ ફાસ્ટ ફૂડમાં ના ગણાય એ તો હેલ્થફુલ જ ગણાય.
એ નથી આમ કેવો છુ. સબ્જી બનાતા હોય ને ઘરમાં. એવું એનું કામ.
હમ રાઈટ. બાકી પનીર તો સારું કેવાય. પ્રોટીન માટે પણ ચીઝ તો કેથી યાર. જોજો ફાસ્ટ ફૂડમાં ચીઝ નહી આવે ને તો એ પણ હેલ્થ સારું કેવાય કારણ કે દૂધમાંથી બને.
ના ના એવું ચીજ જ ન હોય ને બાકી ઘણું બધું હોય ને. હા. સોસ હોય હ. મતલબ મેંદો કન્ટિન્યુ હોય હા. જે મેંદો હોય કનટીયુ હોય શું થાય ?
હો પછી ભાવમાં હોય. ના હવેલીમાં શું હોય બનાવે છે હોય .
સાચી વાત છે એના લીધે જ બધું બાકી ચીઝને પનીર ને તો મતલબ એવું કઈ છે નહી કે એનાથી પ્રોબ્લેમ્સ આવે એમ.
હ અને બીજા ઓઇલ જે બહારના ઓલ યુઝ થાય ને બધા જરલી.
હા હા. એ તો ના જુંએ સાચી વાત છે. સારું બાકી હા ત્યાં ગરમી ઓછી થઈ ગઈ કે?
હમણાં થઈ ગઈ છે એમ તો.
ઓકે. ગરમી ઓછી થઈ ગઈ એમ બોલીએ ને.
હા, ઓછી થઈ ગઈ એ તો.
હમ્મ, ત્યાં વરસાદ જાજું નથી ને એટલે.
હા, ના વરસા દ કરતા હમ્મ.
અહિયાં ગરમી નથી.
તો વરસાદ છે ને ત્યાં પણ?
હા, એમ તો ઝાઝો વરસાદ છે.
હમ્મ, તો પછી.
કેટલાય એ રોડ બંધ થઇ ગયા હતા ખબર છે?
અમણાને વધારે વરસાદ
હા પુનામાં કેટલી ટ્રેન બંધ કરી નાખી હતી.
પછી કોલ્હાપુર પુણે નેશનલ હાઈવે બંધ થયું તું.
હો, હો. હૈ હમ્મ, હમ્મ, હમ્મ, હમ્મ બરાબર.
તમે કાલની ન્યૂઝ જોઈ?
શું?
એક અહ બાર વરષનો છોકરો છે ને હાથપગ ધોવા ઓ પાણી પાસે મતલબ તળાવ એવું હોય ને ત્યાં ગયો ને મગરે એને પાણીમાં ખેંચી લીધું. કેવો ફેરવ્યો હોય ત્રણ વાર ફેરવી ને એને ખાઈ ગયો.
ઓહ હો.
એમ છોકરાનો છે ને ખાલી માથું જ મળ્યું. ગામ નું નામ નથી કોન બે.
ઓ હો.
એટલું બધું મેં જોયું નહી જસ્ટ ખેચીને લઈ ગયેલું ઓલું ખાલી દેખાનો ને.
હમ્મ, હમ્મ.
પછી મેં એ આખી રીલ જ ના જોઈ.
હા હમણાં હમં છે ને અહિયા અહિયાં ગિરનાર છે ને ગિરનાર ત્યાં પણ અહ છોકરાઓને ખાઈ ગયો છે સિંહ.
અરે હા હા એ પણ ન્યૂઝ આવી તી જો. તે છે ને ઇન્સ્ટામાં ચેનલ્સ અહ હા મતલબ ફોલો કરેલ છે ને તો નેટ ચાલુ કરી ને ડાયરેક્ટલી એજ ન્યૂઝ આવે.
હમ્મ, હમ્મ. ના ના ઉપડી ગયા સો પગથી એની અંદર જ.
હા એ પણ મળ્યો જ નહી ને પછી?
ના પછી દૂર ક ખાલી એવું કવું. ઘણું મળ્યું ને એવું બ ખબર પડી ગઈ એ આજ છે.
ઓકે કેવું કેવું દુનિયામાં ચાલી રહ્યું છે યાર વિચાર તો કરો
સિહોનુંું તો બહ ચાલે હમણાં ભાવનગર બાજુ પણ છોકરા ને ખાઈ ગયો પછી પછી એલો વીડીયો આવ હતો સા કોઈ મો ઉર ના ભ દાદા જોવા.
હા.
એટલે કે મતલબ જંગલ ખાતા વાળ ન કરી મારી નાંખ્યું સીધું આને. એવું ભલે ભલે એવ ન થાય અમારી ઉપર પણ જંગલ વાતાવરણ એક્શન લેવી જોઈએ ને. જે પણ મતલબ પકડી જાય વાઘ. છોકરાઓ કે માણસ ને પને મારે એ સ ને પછ પૂરી દેવા જો
હા સે કરતા ચિત ચતા નો છે ને વધુ ઓલો થઈ ગયો આ મહારાષ્ટ્ર સાઈડ છે ને તાનું વધુ થઈ રહ્યું છે
હ ત્યાં વધારે હશે અહિયાં સિંહ વધારે એવું
બટ એ તો જુનાગઢ સાઈડ ના
જુનાગઢ ગીરમાં આવી જમ ભાવનગર સાઈ તળાજા સાઈડવી રીતે
હમ મહેસાણા સાઈડની છે
ઓહ
હમ અહિયાં થોડાક દિવસ પેલા શું થયું તું ખબર બે એક મહિના પેલા
હમ
અ ઘરથી છે ને એક પંદર વીસ કિલોમીટર દૂર જ એક બીજું ગામ છે
હા
એટલે અમારા ઘરે ત જતા પણ ત્યાં છે ને પંદર વીસ મિનિટ રસ્ટ થાય
હ
ત્યાં કેટલાય વાડીમાં જે કામ કરવા વાળા લોકો હોય ને એ લોકોને મતલબ ઉપાડીને લઈ ગયેલો છે ચિત્તો તો હું મારા પાપા ને કવ પાપા રાતના બહાર ના નીકળ્યો
હા
એટલે મારા પાપા કે મારા હાથમાં લાકડી છેને કે
હહા
શું કેવાનું લાકડી થી ચિતતવાય જ ગ
શું હોય ખબર જર અ બધા સિંહો હોયને પોની ખબર નથી ત્યાં સિહ કે દીકડો કે મતલ હોય નેી મતલ સામેથી કોઈ એવું એવું ના કરે કે સામેક મારી એવ નથી કરતા કઈ પણ માણસ ના ના ના ના ના ના એવું કઈક મતલબ કડી કે કખો ગતિ કરે બાકી બાજુમાં નીકળી જાય ને કડ એ એવું છેમાંરે ત્યાં બધા ગીરમાં હા હા હા એમ સામેું ક્યારેકઈ જેવું હોય ને એ ત ખાવાનું ના મળ્યું હોય એવું હોને તો માણસ કરેતો મા હા તો એની પછી કઈ કરી હોય કે કાકરો વાર્યો હોય એવું કઈ કર્યું હોય તો પછીવાનું
અરે પણ સિંહને થોડી ને કોઈની કાઢવા જાય તમે
અરે ના ના ના ના ના ના આમાં જે જુનાગઢ માં ને એમાં ઘણા બધા કેતા એના લ પાડતા હતાને એવ એટલા માટે સિ પણ મતલબ એવું કઈ નથી કે કદાચ કરી પણ શકે પણ એવું ક્યારેક બને એમ બાકી મતલબ વાડીમાંને એવું વાડી ને એવું થાય નેી બાજુ માંથી આવીને જ ને તમા એક રસ્તામાં તો બાજુમાં નીકળી જ બાકો કઈ નાે
ઓકે તમારું નેટવર્ક વધઘટ થઈ રહ્યું છે. ખબર નહીં કેમ.
ઓકે. હવે આવે છે કે નથ આવતો?
આવે છે બટ કટ થતો આવે છે વસ
સારું તો વાંધો નઈ
હમ તો શું ફ્રી ટાઈમ પૂરું થઇ ગયો
ના ના ટાઈમ તો છેવે બસ
થાકી ગયા આ વાત કરીને કયો છો
ના ના એવું કાંઈ નથ એમાં શું થાકવાનું વાત તો કરવાની છે. હમ હમ એમાં શું થાકવાનું.
હા વાત કરીને કદાચ ભૂખ પણ લાગી હશે દોઢ વાગ્યો ને.
હા એ થઈ શકે
એ થઈ શકે નહી એજ રીઝન છ છે. ઓળખું હું એમ તો તમને.
હા એવું છે. હમ હમ
હા એવું જ. તારું કાઈ નહીં તો જમી લ્યો. તો રાખું. પછી વાત કરીશ.
એ હા હા ભલે વાંધો નહીં. બાકી?